હ.
આજે શાળામાં શિક્ષકે પાણી બચાવવા મહત્વ વિશે વાત કરી, ખરેખર ખુબ જ મહત્વપૂર્ણ વિષય છે નહી.
હા પાણી વગર જીવન શક્ય નથી, પણ લોકો હજી પણ પાણીનો બગાડ કરે છે.
સાચું છે તું જાણે છે કે પૃથ્વી પર બહુ ઓછું પાણી પીવા માટે યોગ્ય છે.
હા લગભગ નાઇન્ટી સેવન પર્સેન્ટ ખારું છે, અને ફક્ત ત્રણ પર્સેન્ટ જ તાજું પાણી છે, અને તેમાં પણ ઘણું, હિમંદોમાં બંધ બંધ છે.
એટલે જ આપણે દરેક બંદુ, બચાવવી બિ બુંદ બચાવવી જોઈએ, તું ઘરે શું પગલા લે છે પાણી બચાવવા માટે?
હમ. હું તો બ્રશ કરતી વખતે નળ બંધ રાખું છું, અને બકેટથી સ્નાન કરું છું તું શું કરે છે?
હું પણ એજ કરું છું, અને વાસણ ધોતા પણ પાણીનો ઓછો ઉપયોગ કરું છું.
ઘણા લોકો કાર ધોવા માટે પાઈપનો ઉપયોગ કરે છે, જેનાથી ઘણું પાણી વેડફાય જાય.
હા બ પકેટ થી કાર ધોવી, વધુ સારું છે અને વરસાદ પાણી સંગ્રહ, પણ ખૂબ ઉપયોગી છે એનાથી આપણે, ઘણું બધું કામ કરી શકીએ છે.
હા. અમારા ઘરમાં તો રે રેનોવેટર હાર્વે હાર્વેસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે તેનાથી બોરવેલનું પાણી બચી જાય છે.
વાહ એ તો બહું સરસ છે. શાળામાં પણ આવું કઈક કરવું જોઈએ.
હા વિદ્યાર્થીઓમાં જાગૃત લાવવાની ખૂબ જરૂરી છે.
તું જાણે છે કે પાણીનો બગાડ આપણા વિષય માટે ખતરનાક છે.
હા જો આપ જો આપણે હવે ધ્યાન નહી આપીએ તો આવનારી પેઢીને પાણીની ગંભીર તંગીનો સામનો કરવો પડશે.
શહેરોમાં તો પાણીની સમસ્યા વધી રહી છે. ઘણા લોકો ટાંકર પણ આધાર રાખે છે.
ગામડોમાં તો પણ હાલત સારી નથી ખેતી માટે પાણીની ખૂબ જ જરૂર પડે છે.
સાચું છે કે ખેતીમાં ટ્રીપ સ અ સિંચાઈ યોગ ઉપયોગી છે.
હા એ પદ્ધતિથી પાણીનો ઓછો ઉપયોગ થાય છે અને પાકને પૂરતો પાણી મળે છે.
સરકાર પણ પાણી બચાવવા માટે અનેક યોજનાઓ ચલાવે છે.
પણ લોકો સહકાર આપે તો જ સફળતા મળશે.
આપડે બાળકો શું કરી શકીએ.
આપે સૌ સમજાવી શકીએ કે પાણીનો બગાડ ના કરે.
શાળામાં અભિયાન ચલાવી શકીએ.
હા પોસ્ટર રેલી અને સ્પીચ દ્વારા જાગૃતિ ફેલાવી શકાય.
સેવ વોટર સેવ લાઈફ એ માત્ર સૂત્ર નહીં પણ જરૂરિયાત છે.
સા સાચું છે પાણી બચાવું એ દરેક દરેકના ફ ફરજ છે.
ચાલ હવે આપણેે નક્કી કરીએ કે રોજિંદા જીવનમાં પાણી બચાવવાના નિયમોનું પાલન કરીશું.
હા અને બીજાઓને પણ પ્રેરિત કરશું.
દરેક બિંદુ કિંમતી છે
પાણી બચાવો, જીવન બચાવો
સાચે લોકોને આ જો આનું મહત્વ સમજણ પડી જાય તો તો પાણી નું આપડે કેટલું સેવ કરી શકીએ
માણસો સમજતા નથી કે પાણી એ તો જીવન છે
સાચી વાત છે, મેં હું કચ્છમાં ગઈ હતી ત્યારે ત્યાં એક બા હતા તો મેં એમને પૂછ્યું કે અહિયાં પાણી કેમ નથી આવતું તે કે બેટા અહંયા પાણી એ ચાર પાંચ દિવસમાં એક દિવસ આવે હ
અચ્છા ઈ ઈ આપની સંવર્ જે લેવી છે કે પાણીની બચત કરવી જોઈએ
હા મેં એ જ જોયું મેં કીધ તું જેમને ત્યાં વધારે પાણી આવે છે, એ લોકોને કદર નથી, જેમને ત્યાં પાણી નથી આવતું એ લોકોને પૂછો કે એમના દિવસો કેવી રીતે કાઢે છે
ને તો કેટલી વાર રસ્તામાં જોયા છે કે નલ ચાલુ રાખી દે છે ઈ પાણી કેટલું નુકસાન જાય છે
સાચી વાત પણ મેં એ બાને પૂછ્યું બી ખરું કે તમે મેં કીધું કે ચાર દિવસ પાણી ના આવે તો તમે કેવી રીતે બધું કરો એઈ કે કે અમે ટાંકીઓ ભરવી પડે કે બાલ્ટઓ ભરવી પડે શું કરીએ બધું ભરી ભરીને પાણી રાખવું પડે કે ક્યારેક તો છ છ સાત સાત દિવસ થઈ જાય પણ પાણી ના આવે કે ઘરમાં કે પાણી હ એ જ ને મેં એજ જોયું કે એ લોકો પાણીની આટલી પ્રોબ્લેમ થી જીવે છે ને અહિયાયાં લોકોને પાણી મળે છે તો એ સાચવતા નથી આવડતું
અરે પાણીની કિંમત કરવી જોઈએ
હા એજ તું પણ આ લોકોને પાણીની કિંમત જ નથી.
આપણે નાના નાના બાળકોને આપણે બધું સમજાવું જોઈએ. કે પાણીની કિંમત કરો.
સાચી વાત છે એકદમ સાચી વાત છે, જો હવેને બાળકોને આપડે શીખવાડીશું કે પાણી નો બગાડ ના કરો, તો ફ્યુચર માં આગળ જતા એજ, લોકો પાણી નો બગાડ નહી કરે. તો પાણી બચશે બાકી તો, પાણીની અછત જ થવાની છે આગળ.
બૂન બૂન ની કિંમત કરવી જોએ. જોઈએ.
એજ તો લોકો કેટલો બગાડ કરે છે પાણીનો તો.
હા, જ એક બલ્ટી પાણી કામ ચાલે છે. છે તો ત્યાં બે બાલ્ટ ન બે બાલ્ટી પાણી નો યુઝ કરે છે.
એજ તો અમારા અહીં એક દાદા છે, એ તો આખો દિવસ પાણી ન નળ ચાલુ ચાલુ હોય, કઈ બી કામ કરતા હોય તો પાણી ન નળ તો ચાલુ જ હોય, મને તો ક્યારે કેમ થાય કે એમને જઈને કહું કે પાણી નથી જોયતું તો આટલું વેસ્ટ કેમ કરો છો, એમનું પાણી આખું છેક ઘરના બારે ગલીમાં છેક બારી આઈ જાય, એટલું પાણી એ વેસ્ટ કરે છે.
સાતશું છે. અમારા અમારા બી પાડોશી છે. પ્લાન્ટને પાણી તો દે પછી બી એને પ્લાન્ટમાં એમાં પાઈપ મૂકી દે છે. પછી પાણી એટલું વેસ્ટ થાય છે.
હા એ તારી સાચી વાત છે મેં મારા અહંયા પણ એવા કેટલા લોકોને જોયા છે, કે ભલે એ લોકો પ્લાન્ટસને પાણી આપે, એ સાચી વાત કેહેવાય, બટ પછી પાપ પાણીની પાઈપ ચાલુ મૂકીને એ લોકો એના કામમાં વ્યસ્ત થઈ જાય ભલે ને પાણી પછી જેટલું બી વેસ્ટ થાય
એ એને કોણ સમજાવવા જાય
એજ તો મેં એક વાર કીધું કે તમે આટલો બધો પાણી નો બગાડ કરો છો, નામ ને તેમ તો એ મને પાછું એમને મને ઊંધો જવાબ આપ્યો કે તારે શું થાય છે કે અમે પાણી વાપરીએ છેએ તને કઈ થાય છે નામ ને તેમ પછી મેં શું કહીએ હવે એવા લોકોને આપણેે, જે સમજતા હોય એને સમજાવય પણ જે ના સમજતા હોય એને ના સમજાવય શું કરીએ તોય આપણે સમજાઈએેીએ પણ સમજ તા નથી, તો, પછી
અમને તો મોરચો કાઢવો જોઈએ
હમ મને એવું જ લાગે છે કે એક દિવસ આપડે એવું રાખીએ કે સેવ વોટર સેવ એનર્જી એવી રીતે કરીને
સાછું છે પાણી બચાવશું તો જીવન જીવશું આપે
સાચી વાત છે એકદમ લોકો તો પાણીને પણ હવે પ્રદુષિત કરે છે એકદમ ખરાબ કરે છે ગંદગીઓ કરે છે તળાવમાં નદીઓમાં ને
અરે નલાા બ કેટલા કેટલા ખરાબ થઈ ગયા છે
સાચી વાત છે, કેટલા ગંદા ગંદા કચરાઓ એમાં નાખી દે છે
સાચું છે, મે છોટા છુટ બા છટ છટ છોટ, નાના નાના બાળકને એને પાણી પાણી હારું હું એને રડતે જોયા છે
સાચી વાત છે
હું તો મારા ટેરિસ ઉપરને પાણી રાખું છું માટલામાં કે પક્ષીઓ એને પાણી પી ત ત્રાસ પ્યાસ બૂઝે.
હા એ તારું સારું કામ કરું છું તું.
એને બી એને બી પાણી જોય છે ને.
હા એજ તો સાચી વાત છે આપને પાણી જોઈએ એવું પક્ષીને પણ પાણી તો પીવા જોઈએ જ.
હમણાં સમરમાં બી સમરમાં તો પાણી જુએ છે ને એને બી.
હા એ તો સાચી વાત છે આપડે તો, પાણી પી લઈએ પણ એ બેચારા મુઘા ક્યાં જાય?
હ એ બી કેટલું મોટું દાન કેહેવાય કે આપે એને પાણી પાણી પીવડાવી.
હા એ તો સાચી વાત છે તારી સો ટકાની
તો હવે આપે બી સમજણ લઈ કે પાણી બચાવવો આપે બી હવે, એને પાણી વેસ્ટ નહી કરી
ના ના સાચી વાત છે આપણેે પણ બિલકુલ જ્યાં સુધી બની શકી ત્યાં સુધી પાણીનો વેસ્ટ નહી જ કરવો.
જે કરતા બી હોય એને આપને. સાવચિત કરવા.
હા
કઈ કે પાણી બચાાવો
હમ એ તો પાણી બચાવવું બહુ જ જરૂરી છે જીવનમાં
આપણા બોડીમાં સેવન્ટી ફાઈવ પર્સેન્ટ પાણી છે
ના ના સાચી વાત છે પાણી છે તો આપડે છે બાકી પાણી નહી હોય તો આપણેે કેવી રીતે જીવશું ખાધા વગર જીવી લેવાશે પણ પાણી વગર નહી જીવાય.
હા ઈ તારી સાચી વાત છે આપે વન આવર ભી પાણી વગર નથી રહી શકતા
એજ તો પાણી પેલા જીવન નું મહત્વ છે.
પાણી પી ને પેટ ભરી શકાય છે.
ત્યારે તો માનસ તો કે છે જલે જીવન છે
સાચું છે તારી વાત એકદમ સાચી છે
હા, એજ તો ચાલો હવે આપડે કાલે મળીએે.
હા છે ચોક્કસ ચોક્કસ
સારું છેલ ભાઈ,